હલો.
કેમ છો?
હું મજામાં, તમે કેમ છો?
હું પણ મજામાં છું.
આજે એક વાત પૂછવી હતી. તને કયારેક એવું લાગે છે કે પોતાના માટે આત્મવિશ્વાસ ઓછું છે.
હા ક્યારેક તો ખુબ લાગે છે ખાસ કરીને જયારે નવા લોકો સામે બોલવાનું હોય. ત્યારે.
મારી સાથે પણ એવું જ થાય છે. ઘણી વાર જવાબ આવતો હો. હોય છતા હ હ. ઓછો કરતો નથી.
એવું કેમ?
ડર લાગે એ લોકો હશે અથવા હું. હું ખોટા જવાબ આપી દઈશ.
પણ બધાને ક્યારેક ભૂલ થાય છે. ભૂલથી જયા તો શીખવા મલે.
સાચી વાત છે પણ મને સમજાવવું મુશ્કેલ હોય છે.
હું એક વસ્તુ કરું છું જયારે પણ ડર લાગે હું મા. મારિ જાતને કશ છું, હું. પ્રયત્ન મતલબ તું કરી, કરી શકીશ એમ.
તેથી ખરેખર ફાયદો થાય છે.
હા, શરૂઆતમાં થોડો જો ફરક પડ્યો, પણ ધીમે ધીમે આત્મવિશ્વાસ વધ્યો.
તને આત્મવિશ્વાસ ક્યારે સૌથીી વધુ
અ. જયારે મેં સ્કૂલમાંમાં પેલી વાર સ્ટેજ પર ભાષણ આપ આપ્યું. શરૂઆતમાં આવાજ કંપતો હતો. પણ પછી બધું સારું થઇ ગયું.
લોકોએ તાલી પાડી.
હા, પણ સૌથી મોટી વાત એઈ હતી કે મને મારી જાત પર વિશ્વાસ સાથિયો.
એટલે, આત્મવિશ્વાસ એક દિવસમાં આવતો નથી.
બિલકુલ નહી. રોજ થોડો થોડો વધે છે.
લોકો કહે છે કે, આત્મવિશ્વાસ માટે ઇંગ્લશ તારા આવડતી હોય.
ના આત્મવિશ્વાસ ભાષા પર આધારિત નથી. પોતાની વાત સાબિત રીતે કહેવાની હિંમત મહત્વની છે.
આ વાત મને બહુ ગમી.
તું કઈ બાબતમાં સૌથી વધુ આત્મવિશ્વાસ અનુભવે છે.
હમ. જ્યારે હું કોઈને મદદ કરું છું. અ અથવા કોઈ વિશ્વાસ સારી રીતે સમજાવું છું.
એટલે, તારી પાસે પહેલાથી જ આત્મવિશ્વાસ છે. બસ દરેક જગ્યાએ તેનો ઉપયોગ કરવો બાકી છે.
હમ. હા.
આત્મવિશ્વાસ વધારવા માટે તું શું કરી શકે?
દરરોજ કઈ નવું શીખવું શકું ક્લાસમાં એ પ્રશ્ન પૂછી શકું? અને લોકો સામે વાત કરવી, પ્રેક્ટિસ કરી શકું.
અને પોતાની અ સરખામણી બીજા લોકો સાથે ઓછી કરવાની,
હા, સોશિયલ મીડિયા જોઈ પણ રે લાગે છે. બધા મારા કરતા અલગ છે.
હા, સોશિયલ મીડિયા પર લોકો પોતાની સારી અ ક્ષણો જ્યાં બતાવે છે, આખી જિંદગી નથી બતાવતા.
હા, વાત તો સાચી છે.
હા, આત્મવિશ્વાસનો અર્થ એ નથી કે આપણે પરફેક્ટ છીએ, તેનો અર્થ એ છે કે આપણે પોતાની ભૂલો છતાં આગળ વધીએ,
હા, હવે મને લાગે છે કે હું થોડું વધુ મહેનતથી કામ કરીશ,
બસ ઈજ આત્મવિશ્વાસની શરૂઆત છે,
આજ ભી હા, આવું. પ્રેક્ટિસ કરશુ અને હુ મારો કોન્ફિડન્સ એમકું કરશો,
ધીમે ધીમે આપનો આત્મવિશ્વાસ જરૂર વધશે
અ તને કરેક ઇન્ટરવ્યુ આપવામાં અમમ આપવાનો મૂકો મૂકો છે,
હા, એકવાર સ્કૂલની કોમ્પિટિશન માટે ઇન્ટરવ્યુ જેવું રાઉન્ડ હતો
ડર લાગ્યો હતો તને
બઉ લાગ્યો હતો પણ હું પેલાથી ત્યાં અહ તૈયારી કરી હતી એટલે પછી કોન્ફિડન્સ આવ્યો
શું લાગે છે તૈયારી કો કોન્ફિડન્સ વધારે છે.
બિલકુલ જેટલી સારી તૈયારી હોય એટલું ઓછો ડર લાગે
એક્ઝામ પેલા પણ ઘણો નર્વસ થઈ જઉ છું
નર્વસ થાવું નોર્મલ છે, પણ તેના કારણે તૈયારી બંધ ના કરવી કરી દેવાની
સ્ટ્રેસ કેમ હેન્ડલ કરે છે.
હું ડીપ બ્રીથિંગ કરું છું અને મારી જા અહહ જાતને કહું છું કે હું મારી બેસ્ટ એફોર્ટ આપી આપીશ
હું પણ નાસ્તીય ટ્રાય કરીશ
હા, અને યાદ રાખ રિઝલ્ટ કરતા એફર્ટ વધુ ઇમ્પોર્ટન્ટ છે,
ક્યારેક એક ફલતાથી લાગે છે, કે હવે હું કઈ કરી નથી શકું
નિષ્ફળતા અંતિમ નથી હોતી ઈ તો નવી શરૂઆત હોય છે,
તને કોઈ એવું નિષ્ફળતા મલી હતી
હા એ કોમ્પિટિશનમાં હું સિલેક્ટ નથી થઈ
પછી શું કર્યું
હું ઉદાસ થઈ ગઈ હતી પણ પછી મારી ભૂલો સૌથી અ અને ફરી પ્રેક્ટિસ શરૂ કરી
પચીસ લાખ
હા, બીજી કોમ્પિટિશનમાં હું વિનર બની
એટલે હાર પછી પણ જે મહેનત કરી દરે કે જીતે
બિલકુલ સક્સેસ પણ અહહ પાછળ ઘણી વાર ફેલિયર હોય છે.
કેમ દૂર કરી
અ નાના ગ્રુપ સામે બોલવાની પ્રેક્ટિસ કરવી. પછી ધીમે ધીમે મોટા ગ્રુપ સામે બોલવું
પ્રેક્ટિસ કરું તો ચાલે
હા ઈ પણ ખુબ સારી હેબિટ છે.
હા એ પણ ઘણો અહહ ઘણો સીધા ઉભા રહ્યું સ્માઈલ કરવી અને આંખમાં આંખ અહહ મિલાવીને વાત કરવી, કોન્ફિડન્સ છે.
હા ઘણી વાર અને ધીમે ધીમે આઈ કોન્ટેકની પ્રેક્ટિસ કર અહહ બધું એક દિવસમાં નથી આવતું
તેને મોટિવેશન ક્યાંથી મળે છે.?
મારા પેરેન્ટ અને ટીચર મને હંમેશા એન્કરેજ કરે છે.
જો કોઈ સપોર્ટ ના કરે તો?
તો પોતાને પોતાનો સપોર્ટ બા બનવું જોઈએ સેલ્ફ બિલીવ સૌથી મોટો સપોર્ટ છે.
ખુબ સારી લાગી.
થેન્ક યુ. તને શું કરવું ગમે છે?
મને તો લોકો સાથે વાત કરવી કરવી અને નવી વસ્તુ શીખવી ગમે છે.
તો, આ બંને વસ્તુ કોન્ફિડન્સ વધારવામાં મદદ કરે છે?
દરરોજ કેટલો ટાઈમ પ્રેક્ટિસ કરવી જોઈએ.
ઓછામાં ઓછું વીસ થી ત્રીસ મિનિટ.
હા, ભૂલની પનિશમેન્ટ ની લર્નિંગ સમજવી
હા ભૂલ તો થાતી જ રે છે. અ આ કો આ કોન આ જે કોન્ફિડન્સની નિશાની છે.
પોઝિટિવ લોકો સાથે રહેેવું પણ જરૂરી છે ને.?
હા પોઝિટિવ લોકો તમને આગળ વધવા માટે ઇન્સ્પાયર કરે છે.
હમ્મ નેગેટિવ લોકો થી શું કરવું?
ની વાત સાંભળવી પણ પોતાના ગોલ પર ફોકસ રાખવો.
ગોલ થોડીક વાર ગોલ લઈને રખવા જોઈએ.
અમ હા એટલે રોજ યાદ રહે કે આપણેે શું મહેનત? મેળવવું જ છે.
હું આજથી! મારી ડેરીમાં મારા ગોલ લખીશ.
બહુ સરસ દરરોજ નાની પ્રોગ્રેસ પણ લખજે.
નાની પ્રોગ્રેસથી પણ કોન્ફિડેન્સ વધે.
હા નાની જીત મોટી સફળતા તરફ લઈ જાય છે.
આજે તારી સાથે વાત ખરેખર મોટિવેશન મળ્યું.
મને પણ ખુશી થઈ યાદ રાખ કોન્ફિડન્સ કોઈ ગિફ્ટ નથી ઈ રોજની પ્રેક્ટિસ થી બને છે.
હવે હું દરેક દિવસ જાતને ઇમ્પ્રુવ કરવાનો પ્રયત્ન કરીશ.
હલો.
હા. બસ આ એટીટ્યુડ આ એટીટ્યુડ જત અને સફલ બનાવશે.
ઠીક છે તો વા વાદમાં વાત કરીએ મળીએ આપડે બાય
બાય.